હલો શું કરો સો. શું કરો સો, ભાઈ તમે હમણાં.
હાશ, હું શું કહું મિત્ર તમને હમણાં જ જસ્ટ હજુ તો નોકરી પરથી આયો છું, બાર વાગવાના છે છતાં પણ હું હમણાં જ આવ્યો છું હજુ નોકરી પરથી, હમણાં એટલો થકી ગયો છું કે શું તમને કહું.
કરવામાં તો લાગે જ ભાઈ પણ. એટલે થાક તો બોજ લાગતો હોય કામ કરવા માટે પણ તમે મુસાફરી બી એટલે અવર જવર ભી ઘણો એટલે કઈ કારમાં કે એવું ઘણું દૂર જતા હશો ને કામ માટે તો.
હા મિત્ર તમે જે વાત કરી તે બરાબર છે કેમ કે... અ આજના... આજના એ ઝડપી જમાનામાં હું જયારે મુસાફરી તો બોજ કરું છું, એ હરેક માણસ ના જીવનમાં મુસાફરી... ફરી તો આવે જ છે, મુસાફરી તો કોઈ વખત કરવી જ જોઈએ કેમકે કોઈ એવા જગ્યાએ... જેમ કે આપણે આપણે બધા મિત્રો સાથે મળીને જો મુસાફરી કરતા હોઈએ તો મજા જ કઈ અલગ હોય છે, અને મુસાફરી કરવાની પણ મજા આવે છે, મિત્રો મુસાફરી એ જ જીવનનો એક અંગ... તરીકે આપણે માનીએ કેમ કે આપણે સવારથી ઉઠીએ ત્યારથી મુસાફરી લઈને સાંજે આપણે ઘરે પાછા વળીએ ત્યાં સુધી મુસાફરી આપણે કરતા હોઈએ છીએ, અ આપણે એવું એક વિચાર કરીએ તો આપણે અ કેદારનાથ... જવાનું હોય કે પછી મોટા મોટા સ્થળે ધર અ સ્થળે જવાનું હોય કે પછી ચુલુ મનાલી જવાનું હોય કે પછી એવી જગ્યાએ જવાનું તો આપણે આપડે બધા સાથે મિત્રો મળીને પણ મુસાફરી કરે... તો પણ મુસાફરી કરવાનું કઈક મજા જ અલગ છે, મિત્ર કેમકે જો મિત્રો સાથે મુસાફરી કરીએ તો મુસાફરી મુસાફરી જેવી લાગતી નથી, પરંતુ આજના હું જયારે દરોજ દરરોજ ના અપડાઉનમાં જાઉં છું ત્યારે મુસાફ ફરી એ એટલું મને ત્રાસ લાગે છે કે જો હું અ એક એ જગ્યા પર જાવ જ્યારે અ ઘરેથી જયારે અમ જે નોકરી ના સ્થળે મુસાફરી કરવાનું હોય છે ત્યારે મુસાફરી એટલું... કંટાળાજનક લાગે છે કે મુસાફરી નહી કરવાની સારું પરંતુ કેટલીક જવાબદારીઓ કેટલીક ઘરની પરિસ્થિતિઓ એ એના કારણે સાંજે નોકરી પરથી ઘરે અને ઘરેથી નોકરી પર... નોકરી પરથી ઘરે એ જ દોરોજનું રૂટીન દોરોજનું રૂટીન એના કારણે થોડું થાક્યો પાક્યો રહશું અને મુસાફરી મુસાફરી હું કરું છું પરંતુ શું કહો મિત્રો તમે તમારી લાઈફમાં પણ એવું... કઈ મુસાફરી તમે લાંબી મુસાફરી કરે હશે એનું કઈ તમે અનુભવ મને જણાવશો.
એ વાત તમારી પણ સાચી છે કેમ કે મુસાફરી કરવામાને અમુક એટલે કે અમુક એવી સાધનો છે જેમાં આપણે ખૂબ કંટાળો એટલે કે ખૂબ થાક પણ લાગતી હોય છે, જયારે અમુક સાધનો પર આપણે કેટ કેટલો બી આખો દિવસ પણ મુસાફરી કરીએ ને તો કોઈ એમ કંટાળો કે ત્રાસ એટલે થકાન જેવું થતું નથી, તમે કીધું કેમ કે આપણે મોટા ભાગના જેમ મિત્રો સાથે વાત કરતા, મિત્રો સાથે ફરવા જતા હોય ને... આપણને થાક લાગતો નથી, અને મને આજ સુધી અનુભવમાં છે, કે જેમાં આપણે બે બેસીને ટ્રાવેલ કરતા એટલે કે અ વ ટ્રાન્સપોર્ટમાં એટલે કે બસ હોય કે પછી કાર... ને એટલે કે જેમાં બંધ જેવો હોય એમ તો તેમાં આપણને થાક વધારે લાગતો હોય છે, અને જો આપણે બાઈક પર એવા ક હોય ને જ્યાં એકદમ મસ્ત પવન બી લાગતો હોય, તેના પર આટલો બધો થાક જેવું લાગતી નથી. અને મુસાફરીમાં કરવાનું એટલે કે મુસાફર આપણે જયારે ફરવા ક્યાં જતા હોય તો ત્યાં ઘણું એવું એટલે આપણું શરીરને અમુક જે એવું કે વાતાવરણ આપણા શરીર પર પણ અસર કરતા હોય તો તેના લીધે આ આપણને થાક જલ્દી આવી જતો હોય છે, જેમ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો ત્યાં આપણને ઘણું બધું એવું નવું નવું એટલે કે વાતાવરણમાં ફરવું પડે છે, અને આના લીધે આપણને... વધારે લાગતો હોય છે, મારે તો એવું પણ માનું છે કે જો આપણે કોઈક જગ્યા એટલે કે મુસાફરી કરવા હોય તો ટ્રેનમાં ઘણા બધા જતા હોય કે જ્યાં આપણને સીટ મળશે કે નહી... પછી આપણે ત્યાં એવું પણ માનવા છે કે આપણે એટલે ઘણી વખત એવું થાય છે ને કે પહેલા બેસવાનું હોય ને એટલે સૌ પ્રથમ આપણે આપ ઘણા બધા વિચાર આવતા હોય કે ડર આવતા હોય... કે યાર આમાં પેલી વખત બેસતો શું તો શું થશે મારા હાથે, મને ત્યાં સુધી એમ સારી રીતે પહોંચાશે કઈ રસ્તામાં થશે કે પ ચોરી થઈ જશે આવા ઘણા બધા વિચાર આવતા હોય એમ... મુસાફરી માટે જો એક વખત નીકળતા હોય ને, એક જગ્યાએથી તો ત્યારે ત્યાં આપણે એક વખતે એમ ટેવાય જાય ને પછી તો આપણને કઈ એવું થતું જ નથી, પરંતુ ઘણી વખત એવું પણ બને કે જયારે આપણે... પેડ એટલે કે પ્રથમ વાર હોય ને પહેલી વાર તો ત્યારે પણ થાક તે લાગતું જ હોય છે, મુસાફરીમાં તો આવું ઘણું વધુ થાય છે તમારો પણ કઈ એવો અનુભવ સે કે જ્યાં તમે મુસાફ ફરીમાં પણ ખૂબ આનંદ મેળવ્યો હોય, અથવા ખુબ કંટાળ આવ્યો હોય.
હ મિત્ર તમારી વાત તો... હા મિત્ર તમારી વાત તો તદ્દન સાચી છે, કેમ કે અ તમે જણાવ્યું તે પ્રમાણે તો ટ્રેનમાં સફર કરવાનો એ તો ખુબ જ મહત્વનું છે, કેમ કે તમે જણાવ્યું તે પ્રમાણે... ટ્રેનમાં સારી મિત્રો જોડે હોય તો ખુબ સરસ સારો લાગે, પરંતુ મિત્ર મને એક વખત જયારે સુરત જવાનો મોકો મળ્યો ત્યારે ટ્રેનમાં મને મારો અનુભવ એવું કહે છે કે મને ત કંટાળાજનક લાગ કેમકે હું મને એવું લાગ્યું હતું કે હું સુપરફાસ્ટ ટ્રેનમાં બેસી ગયો છું, પરંતુ ખરેખર તો હું લોકલ ટ્રેનમાં બેસી ગયો હતો, જેના કારણે મને ઘણું જ તકલીફ પડી જીરી જીરી વાત... સ્ટોપ જીરે જીરી વારે ઉભો રહેવાનો અને ઘણી પબ્લિક આવીને ઉભી રેય, જેના કારણે મારે શું કરવું કેમ કે આટલી બધી પબ્લિકમાં અને મારો નીચે બેસવાનો વારો આવ ગયો, છ પણ એ મને મારી મુસાફરી તો એ કંટાળા જણક હતી, મને ખુબ જ દુઃખ અનુભવ્યું કેમકે મુસાફરી કરવાનું મને ખુબ જ ગમતું હતું, પરંતુ જયારે મેં ટ્રેનમાં સૌ પ્રથમ વાર એ મુસાફરી... કરી તો મને ખુબ જ કંટાળાજનક લાગ્યું, તેના કારણે મા મારો આખો મૂડ ઓફ થઈ ગયો, અને હું ઘણો બીમાર પડી ગયો અને થાકી પણ ગયો, જો એના કરતા એક વખત હું પ્રવાસ મારા મિત્ર... અને મારા મિત્ર મંડળ જોડે હું કચ્છ ગયો હતો, ટ્રેન કરતા તો બસમાં મને સારું પળવડ્યું, કેમ કે બધા મિત્રો હતા બધા જ લોકો હતા, જેના કારણે મને સારું આટલું બધું કચ્છ જવા છ પણ મને આટલી બધી મુસાફરી અ બોર ના લાગી, મજા આવી પરંતુ જે વખત મારો અનુભવ થયો કે ટ્રેનમાં આટલી બધી ભીડ અને નીચે બેસવાનો વારો આવ્યો એ ખુબ જ મને કંટાળાજનક લાગ્યું મિત્ર. તને હુ લાગે કે મને ખરેખર મજા આવી હશે કે પછી કંટાળો આવ્યો હશે?
હા ભાઈ તમે એ કીધી ને કેમ કે મિત્ર સાથે આપણે મુસાફરી કરીએ ને, તેમાં આનંદ જ અલગ હોય કેમકે ત્યાં આપને મજા આવતી હોય અને આપણા એવા મિત્ર હોય કે જેના સાથે આપણને ગમતું હોય પણ જયારે આપણને બીજા માણસો એવા હોય કે જેની સાથે આપને કોઈક અનુભવ જ ન રહ્યો, કે રહ્યો પણ હોય પણ આટલો બધો સારું નથી આપણને એમ રેવાનું બી એમ સારું નથી લાગતું હોય, જેમ કે આપણે કોઈ ત્યાં કામ કરતા હોય તો ત્યાં સ્ટાફ એટલે બધા આપર્ણે સ્ટાફમાં સાઈબે એવુ તો બનેજ નઈ, જ્યારે આપેડે સ્ટાર્ટિગમાં કરીએ તો ગના બધા એટલે ત્યારે પણ એવું લાગે છે કે આપને આવા લોકો સાથે જો આપણે મુસાફર મુસાફરી કરવાની રે તો ખુબ એમ કંટાળ આવી જાય કેમ કે આપને લાગતું નથી કે જાર ના તે તો ની જવાય. તે પણ સારું તુ એવું મનમાં વિચારતા રે છે અને મુસાફરી આજે તમને ખબર છે કે જયારે આપણે રિક્ષા નોર્મલ રિક્ષામા બી જતા હોય ને તો તેનું ભાડું છે ને તે વધારે હોય છે, અને ટેક્સી ની પણ વધારે છે, જ્યારે આપણે સરકારી બસમાં જ તા હોય છે, કે ટ્રેનમાં તેના કરતા ટ્રેનમાં એ ત્યારે આપણો ખર્ચો ઓછો થ તો હોય છે, કેમ કે તે સરકાર દ્વારા લે કે જે સરકાર હોય છે તેમાં ખર્ચો પણ ઓછો લાગતો હોય છે, અને બસમાં પણ ટિકિટ ઓછ પૈસાતી હોય જ્યારે પબ્લિક એટલે કે પ્રાઈવેટમાં કઈ કરીને જતા હોય તો ત્યાં આપણનો ખર્ચો જ વધી જતો હોય છે જેના કારણે આપણે મુસાફરી તો એમ સારી હોય છે પરંતુ ખર્ચમાં નથી. અને જેમ વિચારીએ તેમ મુસાફરી કરવા માટે આપણી માટે તો એવું ઘણો બધા છે પરંતુ મારે મુસાફરી મા તે સો સૌથી સારું એમ માધ્યમ હોય તો મારે બાઈક પર જોવે ઘણું ગમે છે. તમને તમે કઈ મુસાફરી માટે કયુ માધ્યમ એટલે કે સાધન વધારે ગમતું હોય છે?
હા મિત્ર મને સૌથી વધારે તો ટ્રેન વધુ પસંદ લાગે છે, સૌથી સરળ અને પરંતુ ગામડા વિસ્તારોમાં ટ્રેન તો જતી નથી, જેના કારણે મને પણ બાઈક સારી એ મુસાફરી કરવાનો લાગે છે મિત્ર તમે મને સમય આ પ્યો એના માટે આભાર.